હલો, મારી આવાજ આવે છે તને. હા, આવે છે, મારી?
હા તમારી પણ આવતી છે.
તો આજે આપણે ડિજિટલ શિક્ષણનું મહત્વ વિશે થોડીક ચર્ચા કરી લઈએ.
આ બધું સારું તું, તમે મને બતાવી શકો છો કે તમે શા માટે આ મુદ્દો પસંદ કર્યો છે?
હા મને તો એવું લાગે છે કે ડિજિટલ શિક્ષણ એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. કેમકે ડિજિટલ શિક્ષણ આજના સમયમાં ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જેમકે ટેકનોલો જી દ્વારા ભણવું સરળ બન્યું છે. પરંતુ વિદ્યાર્થીઓ ઘરે બેઠી શીખી શકે અને એમને કંઈ નવુ જાણવા મળે આથી આ ડિજિટલ શિક્ષણ વધુ લાભદાયક બની ગયું છે. જેના કારણે ડિજિટલ શિક્ષણ આ યોજનામાં વધારે ગંભીર મહત્ત્વ આપવામાં આવેલું છે અને ઇન્ટરનેટ દ્વારા તે વિવિધ વિષયો પર માહિતી પણ મળી શકે છે. આર્થિક જ્ઞાન વધે છે અને કોઈપણ વિષય સરળતા થી સમજી પણ શકીએ છે. હવે આ તો ઓનલાઈન થઈ પ્રક્રિયા થઈ ગઈ છે અને આના દ્વારા સરળતાથી કોઈ પણ જગ્યાએ જઈ ઓનલાઈન ક્લાસ લઈ શકે છે. પરંતુ આ મોબાઈલમાં કે લેપટોપમાં તો ઇન્ટરનેટ હોવું એ ખૂબ જ જરૂરી છે અને જો મેં અત્યારે કીધું કે ઓનલાઈન ક્લાસ ઓનલાઈન ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે જોડાયેલા રહે છે. આથી ભણવામાં સરળતા રહે છે અને ફેસ ટુ ફેસ્ટ ઝૂમ એપ પરથી પણ તે લોકો પોતાની ક્લાસીસ ચલાવી શકે છે. જ્યારે હું એ પણ કહેવા માગું છું કે ડિજિટલ શિક્ષણમાં વિડીયો અને એનિમેશનનો ઉપયોગ તો થાય છે આથી વિષય સમજા આથી વિષય સમજાવો એ સરળ બની ગયા છે. આપણા માટે એટલા માટે હું કહું છું કે ડિજિટલ ડિજિટલ શિક્ષણે આપણા જીવનમાં ખૂબ જ જરૂરિયાત પ્રક્રિયા થઈ ગયું છે અને જો કોઈ પણ જગ્યા છે ચા તો ભારત કે બીજા કોઈ દેશમાં અ ડિજિટલ શિક્ષણને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. તો તમને એના વિશે શું લાગે છે ડિજિટલ શિક્ષણ વિશે? તો તમે મને થોડુંક ઉડાનપૂર્વક એના વિશે માહિતી આપો.
હ સારી. વાત કરી કે ડિજિટલ ડિજિટલ શિક્ષણની તમે જે વાત કરી તો એ મોબાઈલ, ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર જેવી બધી જ બાબતોની ખુબ જ જરૂરિયાત લાગ હોય છે. આવે તમે જે રીતે વાત કરી કે ડિજિટલ શિક્ષણ એ ખુબ જ જરૂરી બાબત છે. તો હા મને પણ લાગે છે કે આજના સમયમાં ડિજિટલ શિક્ષણ એ ખુબ જ જરૂરી બાબત બની રહી છે. ડિજિટલ શિક્ષણનો અર્થ થાય છે કે આપણે ઇન્ટરનેટ અને ડિજિટલ સાધનોની મદદ અભ્યાસ કરીએ છીએ એ આજે વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ, વિડીયો લેકચર, એપ્ અને વેબસાઇટ દ્વારા સરતાથી શીખી રહ્યા છે અને ઘર બેસીને શીખી રહ્યા છે દુનિયાના શ્રેષ્ઠ શિક્ષણ શિક્ષકો એ તેમને શિક્ષણ આપી રહ્યા છે તો કેટલું સારું છે કે ઘરે બેઠા બેઠા તે લોકો કેટલું બધુ જ્ઞાન મેળવી રહ્યા છે. ડિજિટલ શિક્ષણ ઘણા ફાયદા છે. પ્રથમ સમય અને પ્રથમ તો સમય અને જગ્યા ની કોઈક મર્યાદા હોતી નથ એટલે કે જારે આપણે અરે ઓફલાઈન એટલે કે જેને આપણે અરે ઓફલાઈન કહીએ છેએ કે એમાં જયારે ક્લાસીસ ચાલતા હોય છે આપણું શિક્ષણ ચાલતું હોય છે ત્યારે આપણા પર એક વર્ગ હોવો જોઈએ ક્લાસ હો જોઈએ અ એ. અને બાળકોને બેસવા માટે જગ્યા થાય છે કે નહી થાય છે એને બધી ઈજજ અને સમય એ બધું મર્યાદા જોવા પડે છે અને એવું બી થાય છે કે આપણે જો એક વાર નથી કોઈક વસ્તુને સમજ્યા તો પાછો આપણને. છો. એ લોકો બતાવે તો ખરું પણ આપણને પૂછવામાં નવાય જેવું કઈક લાગે છે તો એવ ડિજિટલ શિક્ષણમાં એવું કઈ નથી આપણે પાછું ફરીને વિડીયો જોઈ શકીએ છીએ અને તમે જો વાત કરી કે એનિમેશન દ્વારા તો એનિમેશન દ્વારા તો આપણને એમ જ ખબર છે કે જયારે આપણે ચિત્ર જોઈને કોઈ પણ વસ્તુને જુએ છે તો આપણને તે વધારે યાદ રહે છે અને વધારે પડતું આપણે એનો ઉપયોગ કરી શકીએ છેએ અને જેમ હું કહ બીજું વસ્તુ કે એ વિદ્યાર્થી પોતાની ગતિ એ શીખે છે એટલે કે. વિદ્યાર્થીઓ એ એવું છે કે વિદ્યાર્થીઓ પોતાથી શીખે છે અને માસ્ટરો શીખતા હોય છે અને આપડે પોતાથી એને જોઈ જોઈને શીખવું હોય છે અને એનિમેશન કે ઇમેજ દ્વારા આપણને શીખવામાં સર બને છે. વધારે પડતું યાદ રહે છે જેમ કહ્યું તેમ એમને નોટ્સ એન્ડ ટેસ્ટ અને રીવીઝન બધું જ ઓનલાઈન ઉપલબ્ધ હોય છે એ વધારે કોઈ ટેન્શન લેવાની જરૂર હોતી નથી અને ડિજિટલ શિક્ષણના એ જેમ વાત કરીએ તો એટલા બધા ફાયદાઓ છે હવે એના ફાયદાઓની શું વાત કરીએ. તો આપડે કોઈ સમય મર્યાદા નથી રહેતી, સ્થાનની કોઈ મર્યાદા નથી રેતી, એનિમેશન દ્વારા સમજી શકીએ છેએ એટલા ઘણા ફાયદાઓ છે પાછું કરીને વિડીયો જોઈ શકીએ છીએ અને વધારેમાં વધારે સમજી શકીએ છીએ અને આપણે આખા જે આપણા ક્યાંય ના પણ આપણે જે જ્ઞાન મેળવું હોય તે જઈને આપણે ડિજિટલ શિક્ષણમાં મેળવી શકીએ છીએ. તો સ્માર્ટ બોર્ બોર્ડમાં પણ આપણે જોઈએ છે તો એમાં ડિજિટલ શિક્ષણ મેળવી છીએ. આ ખુબ જ સારી બાબત છે અને હું એવું માનું છું કે કોઈ કઈ એવી વસ્તુ છે કે જેના ફાયદાઓ છે તો તેના નુકસાન પણ છે, તો તમે એના મને નુકસાન બતાવી શકો છો કે શ શું છે?
હા હું તમને બતાવું. આ ડિજિટલ ડિજિટલ પે પ્લેટફોર્મમાં કોઈ પણ વધારે એપો ભણવામાં જે આવે છે એ કહે છે કે પરચેસ કરવા માટે ત્યારે હું શિક્ષણ આપવું પરંતુ એવું પણ છે, કેટલા બધા લોકો એવું કરે છે અને એના દ્વારા સ વિદ્યાર્થીઓને ખૂબ જ ગંભીર ઈજો ભોગવવો પડે છે. જેના કારણે તેમને એ ઘણા પ્લેટફોર્મ ઉપર તે લોકો વિ વિશ્વાસ કરીને કોર્સે કરતા હોય છે, અને આજથી તે લોકનું દરમિયાન ખિસ્સામાંથી પેસા જતા રહે છે, અને હું એવું કહું છું કે ડિજિટલ શિક્ષણમાં ખર્ચમાં સસ્તુ તોની હોય. જો આપણે તો અમને જ જોઈ લઈએ કે આ અહ કેટલા-કેટલા પ્લેટફોર્મ ઉપર પાંચ, છ હજાર કે છ હજાર લે છે, અને કેટલાક પ્લેટફોર્મ ઉપર ત્રણ હજાર લે છે, શરૂ-શરૂમાં તમને ઈ લોગ ને બોનસ આપે છે અને ત્યારે પછી જો વધારે સમય બીતી જાય તો મોંઘું કરી દે છે. મને તો કોઈ જ પ્લેટફોર્મ ઉપર એવું નથી દેખાતું કે ત્યાં જ્યાં આપણે લોકને ફ્રીમાં ભણી શકીએ. એવું તો કંઈ નહીં મલે, અને હું તો એ જ વાત કહું છું કે અહ વિદ્યાર્થીઓને પોતાની ગતિએ શીખી શકે એવી મહેનત કરું અને એવી હિંમત રાખવી, અને મુશ્કેલી વિષય ફરીથી જોઈ શક કે છે જેમ તમે કીધું કે ડિજિટલ અહ પ્લેટફોર્મ ઉપર વિદ્યાર્થીઓ પોતાના સમય પ્રમાણે ભની શકે છે. આથી સમયનું યોગ્ય આયોજન પણ થઈ શકે છે. અહ મને તો ડિજિટલ પ્રે અહ ડિજિટલ પ્લેટફોર્મ એ તો સારું લાગે છે અને સમય બચે છે અને શિક્ષણ પણ શીખી શકીએ છીએ પરંતુ આપણને વધારે પડતું મોબાઈલે જોતું આપણે માનસિક શક્તિ કમજોર થાય છે આપણે. નરી આંખે જોઈ નહીં શકાતા, એવી-એવી, જાત-જાતની મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે, પરંતુ વિદ્યાર્થીઓ તે બધી જાણકારીને ધ્યાનમાં રાખીને પોતાને અહ પોતાનું ડિજિટલ શિક્ષણનો ઉપયોગ થોડુંક માત્રામાં જ કરવો જોઈએ જો વિદ્યાર્થી પોતાની ગતિએ શીખી શકે છે અને પોતાના શિક્ષ ડિજિટલ શિક્ષણમાં ટેસ્ટ અને ક્વીઝ હોય તે પણ રમી શકે છે અને પોતાનું મૂલ્યં. કાન થઈ શકે છે, પરંતુ ડિજિટલ શિક્ષણમાં કેટલાક નુકસાન જે તમે કીધા છે, એ તમે અગાડી કઈ ગયેલા, એ સ્ક્રીન ટાઈમમાંથી આંખ પર અસર પડે છે, અને ઇન્ટરનેટ ન હોવાથી પણ મુશ્કેલી આવે છે. મને તો એવું લાગે છે, દરેક જગ્યાએ સુવિધા ઉપલબ્ધ પણ નથી હોતી, જેમ કે બાળકો માટે યોગ્ય માર્ગદર્શન જરૂરી છે, નહી તો ધ્યાન ભંગ થઈ શકે છે. એવી પણ અહ ગંભીર પરિસ્થિતિ આવી પડે છે. અને ડિજિટલ શિક્ષણમાં શિસ્ત અહ જરૂરી હોવું તો ખૂબ જ જરૂરી છે, કેમકે સમયસર અભ્યાસ કરવો જોઈએ છે, અને શિક્ષકો માટે પણ ટેકનોલોજી શીખવી જરૂરી છે. આથી તેઓ સારી રીતે ભણાવી શકે છે, અને ડિજિટલ શિક્ષણથી નવી તક મળે છે, અને લોકો ઘરે બેઠા પણ કમાણી પણ કરી શકે છે. મને તો એ લાગે છે આ પ્લેટફોર્મ ઉપર જે પણ લોકો કામ કરે છે ને એ લોકો સારો પૈસા કમાય છે, પરંતુ એ લોકો તો મહેનત પણ એવું જ કરે છે ને તો પૈસા તો કમાવો તો એ લોકની હક છે. અને તો તમે એની ઉપર શું કહેવા માગો છો, મને
બ ફરી વાત કરીને. જણાવ્યું એ પણ વાત કરી તમે જેમ. ટાઈમ વધે છે. નુકસાન થાય છે, પછી કેટલાક માંગે છે, અહ વધારે પડતું એપ પછી આ થઈ શકે છે, બાળકો એ ફોન કારણ કે ડિજિટલ એ ફોનમાં થઈ શકે છે. વાળી વાળી વાતો નથી, એવું થઈ શકે છે, એટલા માટે આ બધી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, ચાલો બહેને તમારી સાથે વાત કરીને મને ઘણું ખરું સમજણ પડી અને ખુબજ સારું લાગ્યું.
ઓકે મને પણ તમારી સાથે વાત કર
તમારો પણ ચાલ.